મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા, આવી રહ્યો છે. હ. કેમ છો? બધા મજામાં.
બધા મજામાં. તમે કેમ છો? તમે તો મજામાં જ હશે, મને ખબર જ છે.
હા, તમે બી મજામાં જ મને બી ખબર છે. હું તમને આજે થોડીક ગ્રાન્ડ વિશે થડું કેવા મળે કે કોઈ પ્રકારની બ્રાન્ડ કે રીતે હમણાં જ મેં જોયું કે વિરાટ કોહલીએ નવી બ્રાન્ડ લોન્ચ કરી છે, જેમ કે વોન એ તેઓએ શુઝ બહાર કાઢ્યા. તેઓને કેટલા ના નાઈન થાઉઝન્ડ ટુ ટુ હંડ્રેડ થર્ટી રૂપીસના કદાચ સમથિંગ બૂટ પ્રાઇસ છે. અને તે મને ખુબ જ સારા લાગ્યા અને પહેરવામાં પણ મારા ફ્રેન્ડને હમણાં જ મંગાવ્યા હતા. હું તે પહેરી ગોટ ગોડ મંગાવ્યા હતા અને એ પહેરીને હું રમ્યો હતો. મને ખુબ જ સારું લાગ્યું છે, અને ઘણા પ્રકારને બ્રાન્ડ તો પણ તે એક નંબર બ્રાન્ડ મને લાગી કે હમણાં લગીમાં અને ઘણા પ્રકારના વોટ બીજા પણ આવે છે. જેમ કે નાયકી ના કે અન્ય પ્રકારના ઘણા બધા ની વસ્તુઓ માર્કેટમાં ખુબ જ આવે છે.
અમને તો તમને સાચુ કવ ને. તો આ બધી બીજી બધી બ્રાડ પર અમને તો વિશ્વાસ નથી. અમે એર જોર્ડન છે. પછી સ્નેકર્સ છે, એડિડાસ છે. જે પોપ્યુલર બ્રાન્ડ છે, એજ બાન્ડ ના અમે તો પહેરીએ છે. એટલે આ બીજી બધી લોકો કાઢે? તમે કીધું વિરાટ કોહલી ને, એ લોકો કાઢે? એ વાત તમારી સાચી છે. પરંતુ, જે સાલો સાલ, વરસો વરસથી ચાલતી આવેલી તેજ બ્રાન્ડનો ઉપયોગ કરવો જોઈએ. જો જેથી એ ઘણી બધી સારી છે. અને હું તો કપડાં પણ પહેરું છું તે પણ એચ એન એમ તમે નામ સાંભળ્યું જ હશે. પરંતુ એવા જ કપડા હું પહેરતો જ નથી. હું ખાલી ચોકી છે પછી અ લીવસ છે. પછી પોલો છે, યુ એસ પોલો છે. પછી ક્રોક્સ છે, ક્રોકર્સ છે. એ બધાના જ કપડાં પણ પહેરું છું. એટલે એમાંથી હું કે, એક સ્ટાઇલસ અને રીચ પર્સન તરીકે મારુ એને હું એ લેવલ ડેવલોપ થાય અને તે લેવલ બધાને દેખાય. એટલે માટે હું બીજી કોઈ બ્રાન્ડના કપડા પહેરતો જ નથી. તમારું શું માનવું આમાં.
હા, તમે કીધું સારું કે ઘણા પ્રકારની બ્રાન્ડ જ જેમ કે કારમાં મને મહિન્દ્રાને એકટીવ સેવન ડવલપ ખુબ જ ગમે છે. તે લોકમાં ખુબ જ સારી લાગે છે. અને તે પહાડોમાં ફરવાની પણ ખુબ જ મજા આવે છે. તેમાં ફેમિલી ફેમિલી કાર એવું મને માનવામાં આવે છે. અને તે ખુબ જ સારી લાગે છે. એક નંબર કાર એવ તો એવું મને લાગે. કેમ ઘણા પ્રકારની ટાટાને હેરિયાથી માંડીને અન્ય કાર ટાટા સીરા હમણાં લોન્ચ થાય છે તે ખુબ જ સારી લાગે છે. અને ઘણા પ્રકારની વસ્તુઓ જેમ કે મિડલ ક્લાસ લઈ શકે એવી કાર. એ લોકો બનાવે છે જેમ કે ટાટા ફનથી માંડીને અને ઘણા પ્રકારની છેથી પણ ટાટા અને મહિન્દ્રા માં ખુબ જ સારી આવે છે મહિન્દ્રાની ઠાર પણ ઓફ રાઈડિંગ કરવાની ખુબ જ મજા આવે છે અને જેના કારણે હું. હા તો એક વાત લઈશ એવું લાગે કે કેમ કે ઓફ રાઈડિંગ. કરવાનો મને ખુબ જ શોખ છે અને જેના કારણે. હ તે કાર હાર એક નંબર મ લાગે છે તમને કઈ કાર ગમે.
અમને તો સાચું કોણ ને ઓફ રડિંગ માટે. જે ટયોટા ટયોટા તમે નામ સાભોળ્યું છે જે અમેરિકનની કંપની છે. ટયોટાની હાઈલટસ કરીને આવે છે. એ સ્પેશિયલ ઓફ રડિંગ માટે જ બનાવેલી આવે છે એમાં તમે ચાર લોકો. બેસી શકો પાછળથી એક મોટું. બુટ સ્પેસ મળે તમને તેમાં તમે તમારો સામાન રાખી શકો. અને એ ફોર બાય ફોર ના વેરિયન્ટમાં આવે અને એના ટાયર તમે જોવ એ લગભગ તમે માનશો નહી એ છે ને તમારે. ટાયર ચોવીસ થી પચીસ ઇંચ ના જેવાો ટાયર હશે. એટલા મોટા મોટા ટાયર આવે છે. જેથી ઓફરોડિંગમાં તમને સૌથી મજા આવે અને તમે કીમ હાર ને એવી તો એની સામે કઈક કામન નહીં આવે પાંત્રીસ લાખ.. પચાસ લાખ ની આ હલક્ષ આવે છે અને ઠાર આવે છે. પચીસ થી ત્રીસ લાખ સુ એ એના કો્ કોમ્પેરિઝનમાં આવી જ નહી શકે અને એનો પિકઅપ આખુંડીસન્ચીન વી એઈટ એન્જિન આવે છે એની સાથે સાથે અને ટર્ગો ચાર્જ એન્જિન આવે છે. એટલે પિકઅપ એને પાવર તો કઈ અલગ જ હોય છે. તમારું શું માનવું એમાં
હા તમારી વાત સાચી છે કે પણ મહિન્દ્રા ને પણ આપડે ઈન્ડિયન લોકો આટલી મોઘી લઈને લઈ શ એટલે લઈ શકીએ પણ. પણ ઇન્ડિયન માં ચાલતી હોય તે આપણે બ્રાન્ડે જો જેમકે મ એ એક ખુબ જ સારી ગળ છે પછી મને. ઘણા પ્રકારની કારો ગમે છે જેમ કે બીએમડબલ્યુ બીએમડબલ્યુ એમ ફોર સિરીઝ ની મને ખુબ જ ગમે છે અને તે ખુબ જ સારી પણ લાગે છે. અને જેના કારણે હું ઘણા બધા વિડીયો પણ જોયા અને તે ખુબ જ સારી લાગે છે તે પણ. ચલાવવાની ખુબ જ મજા આવે છે અને અન્ય પ્રકારના બ્રાન્ડ ખુબ જ સારા છે. પીએમડબલ્યુ જે રોયલ્સ રોયલ એક જગયાની. સૌથી શાંત ગાડી છે અને જેના કારણે. તે ખુબ જ સુંદર લુક લાગે છે અને તેની કાર જ કરોડો થી ચાલુ થાય છે અને તેની પ્રાઇસ ખુબ જ મોંઘી હોય છે. એટલે આપડે એ હાર. લઈ શકીએ એટલી મહેનત કરવી જોઈએ અને જેના કારણે આપણે પણ કોઈ બ્રાન્ડ કે એવું લઈ શકીએ. એવું કરવું જોઈએ અને તમને કઈ પ્રકારની બ્રાન્ડ ગમે બીજું.
હા તમે કીધું ત મારે તો એમ તો. તમે તમને બીએમડબલ્યુની એમ ફોર ગમે છે, પરંતુ આ બીએમડબલ્યુની ઘણી બધી સીરીઝ છે, એમ ટુ છે, એમ ફોર છે, એમ ફાઈવ છે, એમ સિક્સ સેવન, અને હા હમણાં એઈટ આવવાની તૈયારીમાં છે, તો એમ એ એ મારે તો એટલી બધી ગમતી નથી પરંતુ એમ ફાઈવ એ એમ સિક્સ એ બી એમાં આપડે જે ટ્યુનિંગ કરીએ, ઈસ્યુ ટ્યુનિંગ પછી સ્ટેજ થ્રીનું જેમ મોડિફિકેશન કરાવી અને તે પછી એની પાવર વધી જાય એને એ ગાડી તમને ચારસોની સ્પીડે ભાગતી દેખાય છે, અને બીજી તો મને એક પરાગમે છે. સુપરા જેવી કોઈ કાર નથી માંને બધુંરબોથી માંને બધુ જ તમને એકમાં મળી જાય છે, અને બીજું તો એ કે મને બીજી બધી કારમાં ઇન્ટરેસ્ટ એટલો બધો નથી, જે કોઈ બી ડીઝલ કાર હોય છે. કે ડીઝલ ની ચાલતી વસ્તુ એટલી જ મને વધારે પડતું ગમે છે, અને તમે જાણો છો શિયાારા ઉણા અ જંગલ એડિશન કે એવું કઈક ને કઈક કાઢ્યું છે, જેમાં આખી ફૂલ ખુલ્લી કાર કાર છે, એમાં આઠ થી દસ જણા બેસી શકે છે એવી કાર બનાવી છે, ટાટા એ તમે જાણો છો?
હા, તે વિશે અમે જઈએ છીએ કે ટાટા એ ઘણા પ્રકારની સીયારા કાર કરી છે. જંગલી વિસ્તારમાં વધુ ચાલે છે, અમને ફરવાનો શોખ ઘણો છે એટલે અમે પણ હ વિચારશો કે ટાટા સિયારા જ સારી પડતી અને તે ખૂબ જ સુંદર લુક લાગે છે, અને તે અઢાર લાખ કે સમથિંગ હા, છે એવું મને તો યાદ છે. અને ઘણા પ્રકારની વસ્તુઓ પણ અ સારી રીતે જેમ કે સેન્ટમાં પણ હમ્મ ઘણા પ્રકારના જેમ કે વોક્ષ છે. અને અન્ય વસ્તુઓ ખુબ જ સારી લાગે છે, મતલબ સેન્ડ બહુ ગમે છે. એટલે હું જાત જાતના અતર કે સેન્ટને એવો ખુબ જ વાપરૂ છે અને જેના કારણે એ મને ખુબ જ સારો પણ લાગે અને બીજાને આપણે જયારે પણ જઈએ તે ખુબ જ સારા લાગે એટલે સેન્ટ લગાવવું જોઈએ અને ખુબ સુંદર લાગે છે. એ ખુબ સારા લાગે છે.
હા, સાચી વાત છે એ તમારી લગાવું એ વસ્તુ સારી છે. પરંતુ હા એ તમારે કરવું જોઈએ એ તમારી એ પર્સનાલિટી ને અ બતાવે છે, કે તમારી પર્સનાલિટી કેવી છે અને કયા તમે લેવલથી બિલોંગ કરો છો. એમાં તમારૂ લેવલ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ કેહવામાં આવે બતાવે તમે કયા સ્ટાન્ડર્ડ લીવ અને જીવી શકો છો એ સ્ટાન્ડર્ડ તમને પૂરું પાડે છે, એટલે તમારે જેથી કરીને એવા બધા પરફ્યુમ લગાવા જોઈએ, જેથી તમારું સ્ટાન્ડર્ડ લેવલ ઉપર થાય અને તમે રીચ લાગો છો અને ઉપર વાપરું જ છું. અ બીજા ઘણા બધા વસ્તુ છે હું તો સ્પેશિયલ દુબઈનું પરફ્યુમ આવે છે તે જ વાપરું છું એજ દુબઈથી ગુલાબ મંગાવું છું. એ મને અરાઉન્ડ દસેક હજાર નું જેવું પડે છે. એને એ મારે મંથ જેવું કાઢી નાખે છે, એટલે એટલા મોંઘા પરફ્યુમ યુઝ કરવાથી મારે ઘણી મારી લાઈફ સ્ટાઈલમાં ફરક આવ્યો અને એ લાઈફ સ્ટાઈલ પણ આખી અલગ દેખાવા મળી છે અને મને તો બીજી એ એક કે જર્મન કાર નો વધારે શોખ છે તમાર શું માનવું?
હ જર્મન કાર જેમ કે રિટન ટાતા એ પહેલા હમણાં લઇ લીધી હતી કે જર્મન જર્મની ની કે ફ્રાન્સની આવું મને યાદ શેખ કે તેઓ એ જેગવાર અને રેન્જરોવર કાર અરે અને તેઓ ખુબ જ સારી એવી કારો આવે. છે જેગવાર પણ એક નંબર રહે છે અ અને રેન્જરોવર પણ ખુબ જ સારી દેખાય છે. અને જેના કારણે તેઓની બ્રાન્ડનું વેલ્યુ ખુબ જ વધી ગયું છે. અને તેમાં તો તે ક્રા કારની પ્રાઈઝ આપણને હાથી અડધી તો મલી જાય છે અને આપણે જેટલા પણ લાખ્યા હતા. તેને આપણે ખાલી અ થોડાક ટકા જ એટલે પ્રાઇસ ઘટે અને જેના કારણે આપણને ઘણી એવી સારી પ્રેરિત મળી જાય છે અને તે જેથી એ ઇન્વેસ્ટમેન્ટ પણ મને લાગે એ એ જાય છે કેમ કે આપણે જો પણ વસ્તુ વાપર સુ તે આપણે બ્રાન્ડ વાપરશું અને જેના લીધે આપણી આવ તો સારી ઇન્વેસ્ટ પણ થઇ જાય આપણે પૈસા પણ સારા ઇન્વેસ્ટ થઈ જાય. અને જેના લીધે આપણને આપણી પ્રાઈઝ જોઈતી હોય તેટલી મલી જાય છે. અને જેના કારણે આપને ફાયદો પણ થાય છે તમે અ બ્રાન્ડમાં કયું રોય ક્યા હતા પૈસા?
હા હું તો માનું જ છું. મેં તમને કીધું તેમ મેં તો મારા કપડાં પણ તમને કીધા તે જ બ્રાન્ડના પહેરું છું. અને કારમાં પણ મને તો એમ તો હું ભોગી કારમાં બિલીવ નથી કરતો પણ મને જર્મન કાર ગમે છે જેમ કે આ સ્કોડાની સાલ્વયા છે ઓક્સેકન્ડની પોલો છે એમાં બધામાં જે સ્ટેજ થ્રી નું ટ્યુનિંગ કરીને જે કાર બનાવવામાં આવી છે તે જ બધી મને કારો ગમે છે. હમણાં તમે જાણો જ છો બીએમડબલ્યુની એમ ફોર તમે કીધું તે એમાં બી સ્ટેજ થ્રી નું ટ્યુનિંગ કરાવીને કાર યુઝ કરયી હોય તો મજા આવી જાય. અને ઈવી કાર હમણાં લોન્ચ થઈ છે ઈવી કાર એટલી સક્ષમ છે પરંતુ મારા માટે નથી. કારણ કે હું રહીયો. એકદમ સ્ટાઇલિશ માણસ અને મને જોયે છે પાવર પાવર એ મને બધી ગાડીમાં મળવા જ જોઈએ. હું તો જે આપણા બાપ દાદાઓ ચલાવી ગયા ફંટી એને મારુટી એઈટ હન્ડ્રેડ કેહવામાં આવે છે. તે પણ કાર લઈને એમાં પણ ટ્યુનિંગ કરવા માંગુ છું અને મને તો મળી ચુકી છે. કાર તેમાં મેં ટ્યુનિંગ કરવામાં તરવો ચાર્જ એન્જિન લગાવ્યો છે અને બીજી ઘણી બધી વસ્તુ લગાવી છે તમે લગાવી શક્યા છો એવી બધી વસ્તુઓ?
હા હા મને એ પણ એવું ગમે છે કે મોડિફાય કરવાનું ખુબ જ ગમે છે. જયારે હું પણ કાર લઈશ જ્યારે મોડીફાય તો કરાવીશ છે કેમ કે મને બી ડીઝલ ને પેટ્રોલ ગાડી ગમે છે પાવરફુલ એન્સેટન ગમે છે અને અન્ય પ્રકારના ઈવી કે એવા ગમતા નથી અને તે ખૂબ જ સારી છે જેમ કે અમને સસ્તી ગાડી પણ ગમે છે જેમ કે અ ગ્રેન્ડ વિટર એ ગ્રેન્ડ વિટર એ ખુબ જ સારી ગાડી છે જેમ કે પસે આઈ ટ્વેન્ટી. એ માંડીને અન્ય પ્રકારની ઘણી બ ગાડી બ્રાન્ડ ગમે છે. અને અમને પેરવામાં વોચ પણ ઘણા પ્રકારની હોય છે જેમ કે અ ગ રોલેક્સ રોલેક્સ એ ખૂબ જ મોઘી વોચ આવે છે તે દસ લાખ થી ચાલુ થાય છે પણ તેમાં ઇન્વેસ્ટમેન્ટ જેવું જ મન તો લાગે છે જે એક વાર આપણે લઈશ. તો તે ઇન્વેસ્ટમેન્ટ ઘણા પ્રકારની આપણને થઈ જાય એવું લાગે છે અને જેના કારણે આપણને વધારે પ્રાઇઝ મલે અને એ તે ખૂબ જ જરૂરી છે કે આપણે તેવી પ્રકારનું જ લેવું જોઈએ એટલે આપડા પૈસા પણ આપણે ટેક્સ ન ન કપાય જેના કારણે આપણે. એ એવી બધી વોચ અને અન્ય વસ્તુઓ લેવી જોઈએ અને જેના કારણે આપણે પૈસ આપણો બચી રે અને આપણો એક પ્રકારનો ઇન્વેસ્ટ પન પન થઈ જાય છે.
હા સાચી વાત છે આપડે વોચનો તો મને પણ શોખ છે. પરંતુ હું એટલા બધા વોચ પાસળ ખર્ચો નહી ખબર. કર કરું કારણ કે મારું એ જ છે કે. જો વોચ પાછળ જ ખર્ચો કરવો હોય વોચ ટાઈમ બતાવે છે હવે ટાઈમ જ આપડણે જોવો હોય. તો એ તો ફોનમાં પણ જોઈ શકે પરંતુ વોચ એવી વસ્તુ છે કે તમારો સા ટાઈમ બતાવે છે, ટાઈમ આપણો ગમે ત્યારે નબળો સારો ને એવું બધો હોઈ શકે છે, એટલે વોચ પહેરવી જોઈએ મોઘી બહુ મોઘી પણ ના પહેરવી જોઈએ એમ મીડિયમ રેન્જમાં પહેરવી જેમ કે તમે જાણો છો ફાસ્ટટેગ છે ટાઈટ ટન છે, એડિડાસ છે, આ બધી ઘણી બધી બ્રાન્ડો વોચો કાઢે છે. અને એમાં ખાસ મને તમે તમે કીધું તમ રોલેક્સ રોલેક્સ ગમે છે, એવું નથી કે નથી ગમતું પરંતુ આ એડિડાસની છે પછી ફાસ્ટટેગની છે, ટાઈટન છે, પછી બીજી હજી શોખ છે. એ બધી વોચો ગમે છે, એમાંની બધી વોચો પહેરવાનો શોખ છે અને બીજી બધી એવી જ બધી વસ્તુઓ ન ઘણી બધી શોખ છે, અને કાર ને એવું બધું તો હું તમે જાણો જ છો બધી ઘણી બધી વસ્તુઓનો શોખ તો રિયા જ છે, હ મે તો એટલો મોજેલો માણસ છું. કે હું બધા શોકો પૂરા જ કરતો રહું અને બીજું એક એમાં કોઈ જાતનું મારે લિમિટેશન હોય નહીં હું તો જે વસ્તુ ગમી જે વસ્તુ પર મારો હાથ પડ્યો એ વસ્તુ મારી એજ રીતે મેં તો ચાલુ છું. ભલેને તે પછી ગમે તેટલા મોઘામાં લેવું પડે અને ગમે તેટલા મોંઘું ભલે હોય હું તો લઈને જ રહીશ હમં પણ મેં લેવાનો છું કાર તે પણ લેવાનો કહી છું, તમને ઘડાણાવું અ સ્કોડાની સલાવ્યા લેવાનું છે, એ મને વધારે પડતું ગમે છે, અને એનું એન્જિન થી માંડીને બધું એક નંબર છે, જેથી હું એ જ કારલેેવા છું, તમારું શું માનવું એમાં?
હા મારું એજ માનવું છે કે ઘણા પ્રકારની કારો આવે છે જે આપણને ખુબ જ સારી લાગે છે હું પણ હમણાં ટાટા ટાટા હેરિયર લેવાનો વિચાર કરું છું તે મને અને તેથી ખૂબ જ ગમે છે, અને તે ખુબ સારી પણ લાગે છે, અને જે એ નાહવામાં પણ ખુબ સારી લાગે અને અન્ય પ્રકારની અ વસ્તુઓના કારણે તે ખુબ જ સારી લાગે છે, એટલે આપણે હા કાર તો લઈ જોઈએ અને જેના કારણે આપણને ખુબ જ સારું પણ લાગે છે. એ તમને કઈ કાર ગમે બીજી?
બીજી માં તો હાલમાં તો કઈ ગમતી નથી બસ મારે સ્લાવિયા લેવાની ઈચ્છા છે બીજી માં તો બી એમડબલ્યુ ગમે છે. પરંતુ સુપરા વધારે ગમે છે, સુપરામાં બી જે એની પેરે કઈ આવતી છે, એક આવતી છે, તેજ ગમે છે, તેમાં સુપ્રામાં હવે નવી સુ પરા આવી છે, તે તો ગમતી જ નથી સુપરામાં ભી કઈ એમ સુપરા એમ કઈ આવતી છે, ખરી પરંતુ મને યાદ નથી હાલે એટલે એતો જવા દેવ એતો દોર ની વાત આપડે લઈશું પણ હજુ સમય છે. હજુ બીજી બધી કારો લેવાનો અને હું તો બિઝનેસ ચાલુ કરવા ગુ છું, એટલે હું પહેલા તો એક પચાસ લાખ નો હાઈવા લઈશ પછી એની સાથે સાથે ફોકલેન મશીન લઈસ ફોકલેન મશીનને એલ એન ટી કંપનીમાં લગાવી દઈશ ત્યારબદ હું એનાથી અમાઉન્ટ ક્રિએટ કરીશ ને એવું બધું કરીશ કઈક તો કઈક કરતા રહેવું છે, એમાં કરતા રહેશું તો આપણે આગળ વધશું તમાર શું માનવું એમાં?
હા મારું પણ એ જ માનવું ચાલો આપણે હાજરીને આગળ પણ વાત કરીશું.